હલો
હા
કઈ નઈ દવાખાન જઈને આયા?
કેમ શું થયું?
કઈ નહી વરસાદ આવે એટલે બીમારી ત આવ શરદી ખાંસી એવું.
હા વલસાદ આવે એટલે ડેગિયુ હ પછી. મેલેરિયા બધું બહ જ થાય હ ધ્યાન રાખવું જોઈએ ને તમારે
ત્યાં તો હોય જ ને પણ આ તો શું થોડી ઠંડી લાગી ગઈ એટલે થઈ જાય.
ફસરવાના આવ્યા હશે પાસે એટલે વધારે થથી હશે.
વરસાદમાં એવું કઈ નક્કી ના હોય અમુક તો નાવા જાય તો હોય એમને કઈ ના થાય.
હા ભ પાણી બાજુ ગંદા પાણી ભરા રેને વરસાદ ના એ લીધે મચ્છર બઉુ ફેલા હે એને લીધે મેલેરિયા ડેન્ગ્યુ ને એવ બહ અસર બહુ થાય છે એ લીધે.
હા અને અમે હેલ્થને સાચવીવી તો પડે જ.
હા સાચું પડે એમાં ચોમાસામાં બઉુ તકલીફ પડે હેલ્થ માટે તો
તો સાફ આજુબાજુની જગ્યામાં સાફ સફાઈ રાખવી પડે પોતે સાફ રહેવું પડે
હા અને એક બાજુ મછરા બઉુ હોય ચોમાસામાં તો એક તો જીવાતો જનાવર બહુ હોય નાના નાના એ કરતાે ઘરમાં પોતા મારવા પડે એ લીધે મચ્છર ના આવો.
હા અને હેલ્થ માટે તો સવારે તમે યોગા ચાલુ કરી દ તોય ચાલે.
હા યોગા કરવા જ પડે યોગા કરવા જો જ નહી જતા તમે
હમણાં વરસાદ ના તો ક્યાં જાય
હા હા વરસાદ તો બહાર જ ના નીકળે એક બાજ વરસાદ એક બાજ ગારો પડ્યો હોય. અને એક બાજુ સાધનો બહુ આવતા હોય.
એટલે સવારે સવારે ઈચ્છા થાય તો ઘરમાં ઘર માં મેટ પથરી કરી દઈએ એવું
અમે પેલા ગાર્ડનમાં જતા યોગ કરવા પણ વરસાદ ના કારણે ગાર્ડન ભીનું બહુ હોય ને એટલે નઈ જતા ખરે કરી. રી તબિયત તો સાચોવી જ પડે હેલ્થ.
તો એના માટે તમારે ખાવાનું એ સુધારવું પડે પાછું.
હા ખાવા એ કંટ્રોલમાં રાખવું પડે. હવે બારનું ના ખાવું પડે અ ચોમાસાનું સિજન એટલે બારનું ઓછું જ ખવાય જેમ બને એમ ઓછું જ ખાવાનું એમ.
બહાર ન ખવાય જ નહી વરસાદમાં કવા જઈએ તો થોડું એ
ના ખાવાય પણ હવે આપ મેવ ચાલુ થયા હને એટલે પછી મેયાહ વગર જઈએ એટલે બધું ખાવાનું હોય એટલે ફાસ્ટ ફૂડ પકોડીને ડાભેલી તોમ ના ખાઈએે પણ બધા ખાતા હોય એટલે હવે ઈચ્છા તો થઈ જાય એટલે ખાઈએ એટલે પછી આવી મોદા પડીએ. શું કરીએ?
તો અને એમાં એમને પાછું કેવું વસ્તુ વાપર્યું હોય કેવું ના વાપર્યું હોય એ પાછું જોવાનું નહી.
હા પછી હવે ખાઈ જ પેટમાં દુખાય કરે આ પણ બધા છોકરોને બધા ખાતો હોય એટલે પછી આપડે ખાવું જ પડે.
અને હવે બગડલા તેલ ના વધારે તેલ વાળું વસ્તુ ખાવાથી તો હાર્ટ એટેક ના કેસો એ કેટલા બધા વધી ગયા.
હા બહુ વધી ગયા હા. પકોડી વાળા વેલ્લા મસાલા બનાવે હેને આપડે સાંજે ખાજવા જઈએ હવાર ઉઠીં મસાલો કેવો થાય સાંજથી તો બગડી જ જાય ને અમુંક તો બટાકા એવા હોય ને. તે બગડી જાય ખાઈએ તો પેટમાં દુખાવા થાય માથું દુખમ ચકર આવે દવા એક તો પૈસા પાગવાના ઉપર બારનું વધાર ખાય એટલે બાર ના પૈસા
બરાબર પણ પેલા તો એવું હતું કેડ જે ઝાડું હ ને એમને હાર્ટ એટેક આવે ગરમીનું. અને હવે તો એવું કશું રહવું જ નહી હવે તો ઢોરો ને હાર્ટ એટેક આવવા માંડ્યા.
હા હમણાં જ માં હમણાં જ ગાયને એટેક
એ બધું આપડે તેલ વાળું ખાવાનું વસ્તુ છે વધારે ચાલુ કરીએ એટલે આપડા લોહીમાં કેલેસ્ટ્રોલ વધે એટલે નસ નસ્ જે લોહીની નસ હોય એમાં બધું જામ થવા માંડે એટલે લોહી સપ્લાય ના થાય એટલે આપણા તો હાર્ટ અટટેક આવાની શ શક્યતા વધારે એટલે તેલ વાળું ઓછું જ ખવાય.
પણ આમાં તો વરસાદ આવે ને પકોડા કાધા નહી બોલ તો તળેલું કાધા ખાઈએે જ ને તાર ખાવાવામાં શું થાય? ઘરનું બનાવેલું હોય તો વાંધો ના હો આવે પણ બહારનું લાય ને એટલે બહુ પ્રોબ્લેમ થાય.
હા ઘરે તો ચાલો રોજ રોજ આપડણે ના બનાવીએ અમુક દિવસે બનાવીને ખાઈએ લઈએ એમાં કઈ વાંધો ના આવે પણ બહારનું તો પહીં અમુક તો રોજ જ ખાતા હોય બહારનું.
હા રોજ ના ખવા રોજ તો ખાઈ જ તો પણ તબિયત બગડે તબિયતમાં પછી આપડે પોષણ ના મળવાનું ખાઈએ તો પછી એમ કરતા ઘર બનાને ખાવું શું ખોટું?
અમુક લોકો એ તો બહાર ન ખાઈ ખાઈ ને શું કેવાય એમની તબિયત બગાડી ને કેટલાય પૈસા દવાખાના ભર્યા હોય તો એ સાજા થઈ પાછું એનું એ ખાવા માંડે કોઈ અસર જ નહી.
હાચી વાત હ પછી બહાર નું બહુ ખાવ પછી કેન્સલ થાય હ પાછું તેલ એવા બધું આવે ને કેન્સર ના રોગો બહુ થાય અત્યારે તો
તો અને ખાવામાં પ્યોર ખાવાનું તો કશું હોતું જ નથી, તમે બહારનું તમારે પ્યોર ખાવું હોય ને જ્યાંથી સ્ટ્રીટ ફૂડ ના હોય, કઈ અસર ના હોય, તો તમે ઈડલી ઢોસા ખાઈ શકો એવો. પછી પેલા મકાઈ મકાઈ શેકીલી ખાઈ હકો એવો
હા એ બધું એમ સારું બહું એથી તબિયત ના બગડે.
તો કોઈ ફ્રૂટ ડીશ ખાઈ લો એવું હોય તો.
હા એમ તો ઠંડુ પછી આઈસ્ક્રીમ એ ચાલે
તો. આઈસ્ક્રીમે તો હવે ના ખાવય કેટલાય કેમિકલો આવે આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ હોતી જ નહી.
હમ કેવું કેમિકલ આવે એમાં?
પ્રિઝર્વેટિવ હોય બધા.
હે આમ એ ખબર જ નથી આમ તો ગમે તેને આઈસ્ક્રીમ ખાતાવ આઈસ્ક્રીમ ઠંડુ હોય ને એટલે ખાતા આઈસક્રીમ પકોડી ને એવ ઓછું ખાતા
આપડાને એવું હોય કે આઈસ્ક્રીમમાં તો શું હશે દૂધ હશે ને એ બધું હશે, પણ આ એવું ક દૂધ તો હોતું જ નહીં
હા દૂધ તો ઓછું હોય, અતાર દૂધ ના ભાવેય કેટલા બધા વધી ગયા હે, એટલે ભાવ વધા હે ને એટલે વસ્તી પોતાને હેલ્થ માટે બ હેલ્થ બગાડે.
તો, પોતે પૈસા કમાવવા માટે બીજાની હેલ્થ બગાડે એના કરતા તમે ઘરે ભલે જ એમાં સ્વાદ એવો પ્રોપર ના આવતો, તોય તમે ઘરે બનાઈને ખાઈ લો એ વધારે હારું હે.
હાચી વાત હે. પોતાના પૈસા પેલા બીજાના પૈસા બગાડવા માટે પોતે થવું પડે.
તો એના કરતા તમે ઘરે કંઈક બનાઈ લો. ક્યાં તો બેક ખાવાનું જ ક્યાં તો સાત વાગ્યા પહેલા ખઈ લો, એ વધારે સારું રહે.
સાાચી વાત હે. વસ્તી પોતાના પૈસા માટે બીજાની હેલ્થ બગાડ. પોતાને બે પૈસા વધારે કમાવવા માટે છાસ નો પોણી જેડી નાલ અમુક તો મસાલા છાસ બનાવીને આલો. લોકો પોતે પૈસા કમાય ખરી, પણ બીજાન તબિયત બગાડે. પહી એ તો ના ચાલે ને એ બધું તો. સરકારની સરકારને નિયમ લાવવો પડે, કે કશું થાય ખાવાથી તો એ લોકોને જ પકડવા જોઈએ.
હા પણ આપડે હાથે જ ચેતી જવું આમ વધારે સારું, ચલો બીજા બધા હોય જે વોર્નના હોય, એમના હેલ્થમાં કેટલું સાચવતા હોય.
હા. આપણા દેશમાં એટલું બધું હેલ્થ નથી સાચવતા. અમેરિકાનું તો યોગા કરન, ફરવા જાહીન. ખાવાનું કંટ્રોલ રાખેન, બહુ હેલ્થ, જેમાં તેલ તો વાપરતા જ નહીં હોતા અમુક તો તેલ ખાતું જ નહીં હોતા. બહાર ની વસ્તી ફેલું ખાય બધા, મકાઈ હન, શાકભાજી હન બધું બાફેલું જ ખાય. તહે તળેલું તો કઈ ખાતું જ નહીં, બહારની અમેરિકા હન, લંડન હન એ બધે તો.
સેલિબ્રિટી એમના હેલ્થને કેટલું સાચવતા હોય, એ કદી તમને બારનું ખાતા જોતા જ નહી હોય તમે
ના એ લોકો વસ્તી એ બહુ સાચવતા હોય છે જે સેલિબ્રિટી હોય ને તો પોતાની હેલ્થ બો સાચવતા હોય એકદમ પતલા હોય, પતલા દેખાવા માટે બઉ હેલ્થ સાચવતા હોય
હા, ગમે તે ખાય પણ બધું ઘરનું જ ખાય એમ
હા, ઘરે બનાવીને જ ખાઈ લોકો એટલે લાગે કેટલા મસ્ત.
એજ તો હેલ્થ સાચવો તો બધું સાચવાય એમ
હા, પછી ભી હેલ્થ ન સાચવો તો બાળને તકલીફ થાય બાલે ગર મળે બાર નું બહુ ખાઈએ તો પછી એવું થાય
તો સ્ટ્રેસ ને બધું ઓછું થાય એના માટે તમે રોજ યોગા કરી પ્રાણાયામ કરો રોજ સવારે તમારું સ્ટ્રેસ ઓછું થાય
હા, યોગા જ કરવા જ પડે
વહેલા ઉઠવાનું રાખો, વહેલા સુઈ જવ, ખાવાનું ટાઈમ સર ખાઓ તમારી હેલ્થ સેની સારી ના રે
હા. એવું બધું કરવું જ જોઈએ ન કે હેલ્થ તો બગડી જ જાય તો હેલ્થ બગડે તો આપણી ઉંમર રે ના થતી હોયને તો ઉમર થવા માંડે
તો અત્યાર તો નાના છોકરાને ના બહારનું જ ખાવું બહારનું જ ખાવો બારનું જ ખાવો પી આગળ જ ખબર પડે કે બારનું ખાવાથી શું થઈ ગયું એમનું
હા આપડ હો વર્ષ જીવતા હોય ને તો હવે યાાર ના લીધા આપડે કોઈ એસી વર્ષે નહી જીવી કરતા. પોતાની હેલ્થથી કોઈ એટલા ટલે પછી. વધારે જીવી એ ના કરે ને આ રોગો થાય ના રોગો થાય આ પેલા થી હેલ્થ સાચવી તો પછી કોઈ થાય જ નહી રોગો
ઘરનું પૌષ્ટિક ખાવાનું કોઈ ભાવતું નહીિ બહાર નું મસાલા વાળું વાસી એ એ ખાવું વધારે ગમે સારું ખાવા કરતા
હા બહાર ન વસ્તી ખાવ બઉજ ગમે બાર ન ફાસ્ટ ફૂડ ખાય એ એડલી સંભાળ ને શાક ને બાક ને બધું હટાવડવામને ખાય ને તારે ઘરે બનાવી ને ખો છે ખાવું હોય બહાર ન ખાવાથી તો તબિયત જ બગડવાની
ઘરે ખાતા તો જોર આવે પાછું
કરે બનાવવાની માથા કુડ ને લાબવાની માથા કુડ ને
હમ.
એવું થાય હતા તો હેલ્થ હા જવ કોણ ગમતું જ નહી
તો
વસ્તી બાર પૈસા ભાગે દખ ય પૈસા ભાગે એવું નહી સમજતી બહાર ન ના ખાઈએ તો આપે ડોક્ટર ના પૈસા તો બચી જાય એમ કરતા આપડે કોઈક ઘરે તાલ લાઈન કોક બનાવીને ખાઈએ ને
હમ ફ્રૂટ બૂટ ખવાય તમને સાંજે ભૂખ લાગી હોય તો પેલા શું કેવાય મખ મખન આવે જ છે ને પિલા
હા બે મકાઈ ના આવે ને મકના
એ રહ્યા પછી પ પેલા એ બધા એ ખાવાવામાં તમે. થોડું તેલ નાખો ને તો એરિયા થઈ જાય થોડું મરચું મીઠું નાખો હોય તો તમને બહાર બહારની બેેફારો બધ બહ જ સ્વાદ આવે.
વસ્ બીજા અાર બઉુ ભાવ બીજા ના પૈસા બસો બસોને પાંચસો પાંચસો રૂપિયા એ કર પાંચસો રૂપિયા ત પિસ્તા લાવો, કાજુ લાવો, બદામ લાવો તમારા અઠવાડય મહિનો ના પંદર દિવસ ના હે લીધે તમા મગજ મગજ તો આખ આપડ ભણમે સારું રે ને પણ વસ્તી પીતાધ ધ્યાન આલ પણ એવું ના આ જે પિસ્તા લ એ કાજુ લ એ એવું તો ખાઈએ
તો ભાઈ એ બધું એમને ક્યારે સમજાય જય્યારે એમને કઈ થાય ને ત્યારે સમજાય
હા હા તો એ વસ્તી ત્યારે સમજે પ પાછું ભૂલી જાય જેમ હતા એમ એમ ખાવા મળડે પાછી હેલ્થ બગડ તો હેલ્થ સાચવવી જોઈએ ને આપડે સાચવીએ તો જ આપડે રોગોથી મુક્ત રહીએ ને કાપેથી ના સાચી તો રોગોથી મુક્ત કઈ રીતે ર રહેવાય
જ્યાં સુધી તમને બીમારી હોય ત્યાં સુધી તમે બધું ડોક્ટર નું કીધેલું માનો કે હા ન કરવાનું આ નહી કરવાનું પૈકી ક તો હમા થઈ ગયા હ તો ખાઈએ કે ના ખાઈએ
હા હા બે દાર વસ્તી સાંભળો પછી હતા હતા એમ થઇ જઈએ એટલે પોતાની હેલ્થ વસ્તી પોતે જ બગાડે
પછી પાછા દવાના ખર્ચા
હા.
એના કરતા પહેલેથી જ ના ખાવું એ વધારે સારું હું તો ખાતી જ નહી બહારનું
એ તો તમાને તબિયત કઈ રીતે બગડી તો પછી?
હ ઠંડી લાગી જાય એટલે શરદી થાય. શરદી આવે એટલે તાવે લેતી આવે એ ર
હ અ મને આવ્યા છો ને પાસે તમે તો.
અને આ તો ચીપકું રોકીવાય એટલે કોઈ સામે વાળાને થાય તોય એ આપ ને થઈ જાય.
હા થઈ જાય આપડે અડીએ તો એ થઈ જાય હ છીક આવે એટલે પછી બધા વ ફેલાવાના. એટલે જે આજુબાજુ બેઠા હોય એ સંપર્કમાં આવી જ જાય એટલે એ થઈ જાય શરદી. ફાલસ બાજુ તો.
હા એવું નહ કે ચાલો છીંક કે ખાંસી આય તો એક ઉમા મોઢા આગળ રાખીએ. તો સામે વાળા ને ના થાય પણ એવું તો કોને કરવું જ નહી.
હ કોઈને તબિયત સાચવ છે, ને દવા લેજો પાછા.
હા ચલો તમે સાચોજો.
હાારું આવજો ભાઈ.